અવા આવે છે? અવાજ આવે છે? હન. આવે છે.
હા, શું કરતા તા.
બસ, બેઠો તો વિચારતો તો. હોસાયટીમ ફરતો તો બાર અને હવા ખાતો તો.
કેવી મજા આવે. મજા આવતી હશે ને સોસાયટીમ ફરવાની.
સોસાયટી મજા ઓછી આવે. પેલા અમે ગામડામાં રેતા. ગામડામ ત્યા મજા આવતી.
હા, એ તો પેલા વધારે મજા આવતી. કારણ કે ત્યાં ખુલ્લું હોય ન આખું બધે ફરવા મળે અને અહીયા સોસાયટી માં ત રસ્તાઓ એવું બધું થઈ ગયું એટલે તમે એવી રીતે જેવી રીતે ગામડામાં છૂટ થી રમી શકો એવી રીતે આમાં રમી પણ ના શકો અને ક્યાંક કોકને ગાડીને સ્ક્રેચ થઈ જાય તો વળી પાછું માથા કૂટ વધારે રેય સોસાયટીમાં ગામડાઓમાં એ બધું ના વાંધો આવે.
હા એતો વાત સાચી જ છે, ને એમ પેલા એવું હતું કે બધ મેદાન હતા બધું હતું કે લમવાની પણ મજા આવતી ગામડામાં અને સોસાયટીમાં એટલા મેદાન પણ નથી હોતા બધાને બાળીને ગ્લાસ ને એટલા બધા હોય ન કે દડો અડી જાયને મા હટી જાય તો પણ ઉપાડી થઇ જાય છે.
એટલે જ ને અને પાછું હવે તો બાળકોને ગાર્ડનમાં સોસાયટી નો કોમન પ્લોટ તો એમાં પણ રમવા નથી દેતા કારણ કે કે એમ કે છે, બધા લોકો કે કાસું બળી જાય છે, ત્યાં રમ રમ કરે છે, એના કારણે એના મા
હા એમ વાત પણ સાચી ગામડામાં બધું ટેન્શન નથી હોતું ખુલી જમીનો હોય ને એને જેમ રમોને રમી પણ શકાય અને અયા હા એ નમી નથી શકાય પાછા જે આપડે મકનો બધા અડી અડીને હોય છે, એટલે આ વા પન એટલી બધી આવતી નથી ગામડામાં એવું નથી હોતું ખુલ્લું વાતાવરણ વાતાવરણ પણ ઠંડુ હોય પવન આવે મજા આવે
હા એ તો છે, વા ગામડાઓમાં તો વાતાવરણ ઠંડુ પણ રહે એના કારણે હવાને અવર જવર વધારે હોય સિટી કરતા સીટ સહેર માત અમે આપડે જોઈએ તો શહેરમાં તાપમાન પણ વધારે હોય છે, ગામડાઓ કર તા પરંતુ એ ગામડું શહેરની અંદર અડીને હોય તો પણ ગામડાઓમાં થોડી ઠંડક છે, શહેર કરતા
હા પણ ગામડાની અંદર એવું છે, કે બસ કોલેજો સ્કૂલો એ બધું હોતું નથી એટલે પછી સિટીમાં જવું પડે છે, ને સિટીમાં મજા આવે સ્કૂલમાં કોલેજમાં જવું હોય તો કારણ કે તરત પહોંચી જઈએ પાંચ કે દસ ની ગામડા સવારે વહેલા ઉઠીને જવું પડે સાંજે પણ મોડા મોડું થઇ જાય આવતા આવતા
હા એ તો છે, સ્કૂલો ચાલુ થાય શાળાઓ એના કારણે જો તમે શાળાઓમાં ભણવા માટે ગામડાઓમાંથી અપડાઉન કરો તમે શહેર તરફ તો પછી તમને આખો દિવસ તમારે અપડાઉનમાં ને એમ જ જતો રહે ભણવામાં ને એમ જ એટલે પ છી સાંજે તમને રમવાનું કે એવી રીતે પણ કોઈ ટાઈમ ના મળે
અને ગામડાની અંદર ભણવામાં ક્લાસીસ પણ નથી હોતા અને સિટીની અંદર ક્લા ક્લાસીસ બધું હોય એટલે એક્સ્ટ્રા ક્લાસ કરવા હોય અને ભણવામાં ઇન્ટરેસ્ટ વધારે હોય તો એ પણ આપણે કરી શકીએ ગમણાંમાં બી સગડ નથી હોતી એટલે એ બાજું પણ મળતું નથી
હા અને એસ્ટ્રા ક્લાસીસ કરવા હોય તો પછી જે હ તમે ટ્યુશન ની એની જ વાત કરો છો ને
હા એ હા એજ
હા તો એ બધું ટુશનને એ બધું લોકો જે શહેરમાં વ્યક્તિઓ જે શહેર ના બાળકો હોય ને એ બધા ટ્યુશન જતા જશે પણ ગામડા ના બાળકોને ટ્યુશન ની જતા હોય તેમ છતાં પણ ગામડાના બાળકોના મગજ એવા હોય છે, ને પાવરફુલ બધા એમનો ખોરાકના કારણે કે એમને જરૂર પણ નથી પડતી ટ્યુશનની જયારે શહેરના બાળકોને ખોરાક એવો હોય છે, એના કારણે એમના મગજ પણ થોડાક વીક થઈ જાય છે
હ હા એટલે પાછું એમાં એવું પણ હોય જે ગામડા ની અ વધારે મળતું હોય છે અને સિટીની અંદર ઘરમાં ઘરમાં રે અને ફોન પણ ફોન માં આખો જ દિવસ હોય એટલે બહાર ન વ્યક્તિગત જ્ઞાન તો મળતું જ નથી જરી પણ
હા એ તો છે બાર ન પ્રેક્ટિકલ જ્ઞાન તો જરીકે નથી મળતું
હા એ જ ન ન
જેવી મજા ગામડાઓમાં આવે એવી મજા શહેરોમાં નથી આવતી જોવા જઈએ ને તો આપડે
હા અને પાછું એમાં એવું પણ હોય છે કે બાજુ બાાજુમાં જ મકાનો હોય એટલે આપ આપડ એ પણ જવું હોય ને ગામની અંદર તો ક માથાકૂટ ના હોય સેફ્ટી ફૂલ હ ચોરીની કેની પણ બેક ના હો અને સેફીની અંદર એમ બધી પણ બીક હોય છે અમારે ત્યાં જે એક વાર સોસાયટીમાં હમ નવરાત્રિમાં કોઈ પણ હાજર નહોતું સાંજ ના ટાઈમે અને ચોર ને બધા આયા હતા અને અમે ગામડામાં વર્ષો જ નેતા હતા અ એવાને ચોર કયવું કોઈ સાંભળ્યું જ નતું અમે
હા એ તો છે કારણ એનું મેન કે એ છે કે ગામડાઓમાં ખબર જ છે કે કોઈના જોડે કઈ હશે નહીિ એટલે ભલન ભાઈ તમે ઘર ખુલ્લું મૂકીને ક્યાં ગયા હોય ને
તો પણ સિટીમાં તો તમે ભલે ને ઘરની આગર દસ તાળા માર્યા હોય તો પણ દસ તાર તૂટી જાય અને ખબર પણ ના પડે કોઈને એવી રીતે ચોરચોરી કરીને છે તારે
અને બસે દરવાજા પણ ખુલ્લા જ નાખીએ કે હેં ન આપ ક્યા પણ જવું હોય ને કેમ બજારમાં કે વસ્તુ ખરીદી કરવી હો દરવાજો ખુલ્લો હોય તો પણ ચાલે આડોશી બાડોશી ફરતા જ બાર એ કોઈ પણ જખતું હો આપણને એને ઓળખતું જો હોય અહં તો આપડણે પાડોશીને ઓળખતા ના હોઈ
હા શહેરમાં તો એવું પણ હોય કારણ કે વાત જ ના થતી હોય કોઈના જોડે એટલી બધી એટલે પછી ક્યાંથી ઓળખે
એજ ને એટલે એમ બધું પણ આપડે થડું નીચાંગ જરૂર છે કે ગામડાની જે સિસ્ટમ છે સારી છે એ શહેરમાં છે એના કરતાં
અદ પર આપણે જોવા જઈએ તો ગામડાઓમાં ને એમાં, જયારે કોઈ પોગરામ કરવો હોય તો વાંધો નથી આવતો, જયારે શહેરમાં કોઈને પોગરામ કરવો હોય તો આજુબાજુવાળાની કે લાઈનની આ આખા લાઈનની કે આખી સોસાયટીની આપણને પરમિશન લેવી પડે. જો પરમિશન હશે તો જ આપડે પોગરામ કરી શકશું. ન તો પોગ કોઈકના ત્યાં ઘર આગળ ગાડી મૂકી હોય તો પણ લોકો સમજવા તૈયાર નથી હોતા. અને ગામડામાં તો બધા પોતપોતાના આંગણામાં પણ ગાડી મૂકવા માટે દે છે, વાપરવા દે છે. આપણને ગાડીઓ મૂકવી હોયને તો એવી રીતે
પાર્કિંગની બી તકલીફ થતી હોય છે. અને અહીયાં એવું નથી હોતું, પાર્કિંગની કોઈ પન તકલીફ જ થતી નથી. ત્યાં આપણે સાધન ક્યાં પણ મૂકવુ હોય ત મૂકી સકાય.
અને કોઈને વાંધો પણ ના હોય. ગમે ત્યાં મક્યું અને જળવાઈ રે ન તો સિટીમાં શહેરોમાં તો કો કોઈના ઘર આગળ મૂક્યુ હોય તો કોક ગાડી ઉપર ગંદો કચરો નાખી દે, તાર પછી ગં દુ પાણી ઢોળી દે અને પાછું જયારે વાત કરવા જઈએ તો કે તમે શું કરવા અમારા ઘરની આગળ ગાડી મૂકી અને આ ત તે અમારું ઘર છે એટલે અમારે જ ગાડી પડી રહે ને એવું બધું કઈ હામે દલીલો કરે. શહેરોમાં જયારે ગામડાઓમાં આવુ કશું ના હોય.
હા ગા ગામડાની અંદર એક બીજાને સમજે. કે કોઈ પણ વસ્તુ એક બીજાને આપી હોય તો તરત જ વસ્તુ ક પાછી આવે ખાલી ના આવેે અને ઇસ સિટીની અંદર એવું નથી કે એટલું વિચારતા પણ નથી. કઈ પણ કામ હોય તો સીધો ઝ ઝાગડો જ કરી દે. કોઈ પણ નાની વાત થતી હોય ને આરેક એવું જ કરે ને અહીંયા એકબીજાન સમજે કારણ કે આપડા દાદાથી પપ્પાથી માંડી બધા એની સાથે નાયલા હોય. અને અહિયાં તો અઠવાડિયો મહિનો થાય કે એવું બધું થાય તરત ગ પણ બદલાઈ જતું હોય છે.
હા એ તો છે અવે અમે જ જે જગ્યાએ પેલા રહેતા હતા સોસાયટીમાં તો ત્યાં પણ એવું જ હતું સા અમાર સામેવાળા ને ગાડી નતી બરોબર અને સોસાયટીના રસ્તા સાંકડા હતા તો અમે અમારી ગાડી અમારા ઘર આગળ મુકતા તા તો ગાડીઓ જે અંદર લાઈન માં જવાવાળું અમારું પેલું જ ઘર હતું તો અંદર જવાવાળા તો એ રસ્તા ઉપરથી જ જાય ને. એમાં તો હવે એની બાદથી જતા તો પછી એમને પણ ગાડી બાઈક એવી રીતે મુક વાનું ચાલુ કરી દીધું કે વચ્ચે થી ગાડી જ ના જાય એટલે પછી
હ.
જયારે ગામડાઓમાં આવુ કંઈ ના થાય.
હા એ પણ થાય બધું. અને અહિયાં ગામડામાં એવું પણ છે કે જે તો ફેસ્ટિવલ બધું ઉજવીએ છે ને એમ બધા સાથે ભેગા થઈને આખા ગામનું એક જ ફેસ્ટિવલ ઉજવે નવરાત્રી હોય કે હોળી હોય કે કોઈ પણ પોગરામ હોય અને અહીંયા સા સોસાયટી સોસાયટીની બધી અલગ અલગ થતી હોય છે અને એમાં પણ બધા ક્લબોમાં ને એ બધા માં જતા રે અને કોઈ સી નવરાત્રી માં તો આવતું જ નથી અને ગરબા તો બિલકુલ નથી રમતા. એવા સો સોંગ વગાડે છે કે આપડે સાંભળવા પણ ના ગમે.
હા એટલે જ ને ગરબા માટેના ગરબા તો વગાડતા જ નથી હોતા જયારે ગામડાઓમાંને એમાં બધામાં ગરબાઓ વાગે સરખા.
હા એ જ ને સમજતા નથી એટલે જ ને. હમ્મ બધા જ સમજી જાય ને તો આવું થાય જ નહી.
એજને.
હા એટલે બધું આપડે હવે બદલવાની જરૂર છે પણ મજા જ આવે છે શ શહેર ની અંદર સારું જ છે. કારણ કે દરરોજ મોળા મોળા આવે ને બધું સાફ કરી જાય. એમ બધું ટેન્શન ઓછું થઈ ગયું છે અને હવે બ બધી જગ્યા અંદર હમ્મ ઘરોની અંદર બધી જ સગવડો થઈ ગઈ છે. એના તો એ સી ની બધી પ્રોબ્લેમો પણ હતી. અને ગા ગામડાની અંદર આજની તારીખ પણ એ સી બહુ ઓછા છે કારણ કે હવા જ એટલી બધી આવતી હોય છે ને.
હા એ તો છે ગામડાઓમાં એ લોકો એસી ને એવ બધું ઓછું વાપરે છે અને કુદરતી હવા કે અને એ બધા લોકો તો શું સાંજે રાત્રે સુવા પણ ધાબા ઉપર જાય છે ને એવી રીતે હોય છે જયારે એ સી માં તો બધા એસી ને ને આ શ શહેરમાં તો બધા એસીની અંદર જ સુતા હોય છે.
બારની હવાજ સારી આમ તેમ બારની હવાજ તો સારી જ કહેવાય.
હા એમ એ તો છે પરંતુ અને પાછું બીજું કે એસીમાં જસું એટલે એસી માંથી કેટલું ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે એ પણ એ છે તો લોકો એ સમજતા નથી કે તમે ધાબા ઉપર સુવા જાવ તો કેટલી અમે આમ પણ જો તમે ધાબા ઉપર સુવા જાવ તો તમને વધારે મજા આવે એસીમાં સુવા એના કરતા
હા એ તો વાત સાચી જ છે ઓકે ચલો બાય પછી વાત કરીશ